હલો.
હલો. હલો જય શ્રી કૃષ્ણ, કેમ છો?
હું પણ મજામાં છું. તમે કેમ છો?
બસ હું પણ મજામાં છું બીજું શું ચાલી રહ્યું છે?
બસ કુછ નહીં.
આજે આપણેના હેના રિશ્તો આપણે જો આપણા સમાજમાં રહેવા માટે મિત્રતા પછી બીજા બધા સંબંધો હોય છે ને એ સંબંધો વિશે વાત કરીશું.
મે હું પણ તો આ સોચરી કારોબાર વિશે વા વાત કરીયએ છે.
હા હા કારોબાર સારું તો ચલો પેલા કારોબાર વિશે વાત કરીએ અ બીજું જો આજકાલ એવું છે કે આપડો રોજ ઘર ચલાવવા માટે અપ આપણને બધાને આપણે કોઈને કોઈ આજીવિકા નોકરી એવું બધું કરવું જ પડે છે.
હમ્મ હમ્મ.
તો એના માટે કોઈ પણ વ્યવસાય કારોબારથી જોડાાયના જોડાઈને રહીએ તો એમાં પણ એવું છે કે બહ જ મહેનત અને ઈમાનદારીથી જો આપણે કામ કરીએ, તો આપણે જરૂરથી આપણા કામમાં સફળ થઈ શકીએ. અને આજકાલ એટલું કોમ્પિટિશન બી વધી ગયો છે, તો તમે જાણો છો રહેવા માટે પણ આપણને આપણા કારોબાર ને બહ જ ધ્યાન આપીને અને પછી કરવો જોઈએ, તો જ આપણે આપણે માર્કેટમાં સારી જગ્યાએ ટકી શકાય છે.
ખૂબ સરસ વિષય છે વ્યવસાય આપણા જીવનને દેશ અને દેશ ઓર આર્થિક વ્યવસ્થા માટે ઘણો મહત્ત્વનો છે, તો વ્યવસાયથી લોકોનો રોજગાર મળે છે, અને પરિવારનું જીવન સ્તર ઓછો આવે છે.
બિલકુલ સાચું કહો છો તમે, આપડે રોજગાર સારો રોજગાર મળે સારો વ્યવસાય ચાલે આપણે પરિવારનું આપણા આપણું જીવન સ્તર ઊચું અને સારી રીતે આપણે આપણું ગુજરાન ચલાવા માટે આપણને કોઈ ને કોઈ વ્યવસાય થી જોડાવું જ પડે છે.
હા એકદમ સાચી વાત કહો છો તમે. નાનો વ્યવસાય હોય, હોય મોટું
હા કહું.
નાનો વ્યવસાય હોય યા મોટો વ્યવસાય હો, કે કકને કંક યોગદાન તો આપે છે ને.
બિલકુલ જો કોઈ પણ કારોબાર કે વ્યવસાય નાનો નથી હોતો કારણ કે કોઈ પણ મોટી અ ઊંચાઈઓ સુધી પહોંચવા માટે, આપણને નાની શરૂઆત કર કરવી જ પડે છે, જો આજે આપણે જોઈ રહ્યા છે ધીરુભાઈ અંબાની એમને કેવી શરૂઆત કરી હતી. એમને પણ જો નાની નાની પણ એમનો દિમાગ એટલો વ્યવસાય એમના પાસે વ્યવસાય દિમાગ હતો નથી એટલે એમને અહ એકદમ નાની વસ્તુમાંથી પણ ધીરે ધીરે કરીને અને પોતાની મહેનત અહ થી એમને આટલો મોટો આજે દેશ વિદેશોમાં એમનો કારોબાર અહ આટલો આટલી ઊંચાઈઓ સુધી પહોંચી ગયો છે તો બધાને ખબર જ છે તો એટલે જ કહી શકીએ છીએ કે કોઈ પણ શરૂઆત નાની કે મોટી નથી હોતી કોઈ પણ મોટો વ્યવસાય શરૂ કરવા અહ ના પહેલા આપણને નાના થી શરૂઆત કરવી જ પડે છે.
સાચી વાત કહું છું તમે. ઓર આજકાલ ઓનલાઈન વ્યવસાય બી ખૂબ તેજીસી વધી રહ્યો છે. તો ઇન્ટરનેટ અને
ઓનલાઈન નો જમાનો આઈ ગયો છે હવે તો.
હમ્મ, હમ્મ.
અને જો કેટલા બધા એવા કારોબાર છે જે નામ ના અહ સ્તરથી ચાલીને ધીરે ધીરે એ આગળ વધે છે. કેટલા બધા વ્યવસાય છે જે આપડે રોજગાર માટે કરી શકીએ છે નોકરીની સાથે સાથે કોઈ પણ દુરાન દુકાન કિરાણા કપડાની દુકાન પછી અહ કોસ્મેટિકની દુકાન તો કેવી એ કેટલા બધા અહ એવી શોપ છે ખાણા પીણાની આજકાલ તો સૌથી વધારે જે ચાલી રહ્યું છે એ છે ખાણા પીણાનો કામકાજ એટલો ચાલી રહ્યો છે કે અમ્મ એટલા એટલો મતલબ ટ્રેન્ડમાં છે એ આ વ્યવસાય કોઈ દિવસ અહ બાઠું પડતું જ નથી આ વ્યવસાય તો દિવસે ને દિવસે પ્રગતિ પામી રહ્યું છે.
હમ્મ, સાચી વાત કહું છું તમે. ઔર મેહ મહેનત ઓર ધીરજ અને ગ્રાહક સાથે સાચો વ્યવહાર આ ચાર બા અમ્મ બાબતોની વ્યવસાયની સફળતાનો આધાર છે. તો ગ્રાહક સંતુષ્ટ હોય ને એને વ્યવસાય આપોઆપ આગલ વધે છે.
બિલકુલ સાચું કહો છો. આપડે કોઈ પણ વ્યવસાય કર વા ની પાછળ આપણને એક તો આપડી ઈમાનદારીથી આપણને વ્યવસાય કરવો પડે છે. મહેનત બરાબર એમાં કરવી પડે છે. અને કોઈ પણ અહ કામ ની શરૂઆત કરો તો એનો આપણને સારો પરિણામ ત્યારે જ મલે છે જ્યારે તમે અહ ધીરજથી રાખીને અને પછી એક એકદમ આપડું બધું જ તન મન અને ધન લગાવીને એ કામ કરો છો ત્યારે જ તમને એ કામમાં પ્રગતિ મલે છે, એ વ્યવસાયમાં પ્રગતિ મલે છે.
હમ સાચી વાત કહો છો ત પણ સ્વરોજગાર આજના સમયમાં ખૂબ જરૂરી બન્યો છે તો યુવા પણ નવી નવી કલ્પના સાથે સ્ટાર્ટઅપ શુરું કરી રહ્યા છે સરકાર સરકાર પણ બી નાના ઔદ્યોગ અને વ્યવસાય માટે સહાયતા આપે છે
બિલકુલ સરકાર બી આપે છે કોઈ પણ ગૃહ ઉદ્યોગને આગળ વધારવા માટે તમને ખબર છે અચાર પાપડ એવા કોઈ પણ હસ્ત ઉદ્યોગના કોઈ પણ એ હોય એને માટે પણ આગળ વધાવવા માટે સરકાર બોહ જ સબસીિડી આપી રહી છે વ્યાજ પરી એટલું મતલબ છૂટછાટ આપે છે અને મહિલાઓને વિશેષ કરીને મહિલાઓને રોજગાર અપાવવા માટે તો એ બહુ જ સારા પ્રયાસો કરી રહી છે અને એની સાથે સાથે જો આજકાલ છેને વ્યવસાય બસ એક એ છે કે કરવાની એટલી મહેનત કરવાનું એટલો જુનૂન હોવો જોઈએ બાકી તમે જોઓ કેટલી શહેરોમાં તો એક એક કોર્નર ઉપર કેટલાય બધા કેફે કેટલાય બધા નાસ્તાના સ્ટોલ્સ ખુલેલા છે અને એટલા બધા ભણેલા ગણેલા લોકો યુવકો નવજવાનિયા એ કેફે ખોલવાનો તો એ લોકોનો નવ એકદમ નવ નવીન મતલબ કઈ ક્રેઝ છે અ એકદમ નવીન થીમ સાથે કોઈ એકદમ કાઠિયાવાડી થીમ સાથે કોઈ આપડી પારંપરિક કોઈ એકદમ વેસ્ટર્ન થીમ સાથે આટલી બી જુદી જુદી આઈડિયાઓ સાથે લોકો પોતાનો વ્યવસાય આગે વધારવા માટે અને નયો સ્ટાર્ટઅપ કરે છે તો આપણેે ઓલા યુ યુ યુવાનીઓને પણ બહુ જ આપણે આમ એપ્રિશિએટ કરવા જોઈએ અને એ લોકો પણ નયા નયા આઈડિયાઝ સાથે કામ કરે છે જે એમાં એ સફળ પણ થાય છે જો મહેનત અને ઈમાનદારીથી એ કામ કરે તો એ એમના કામમાં સફ ફલ પણ થાય છે
સાચી વાત કહ તમે આજકાલ તો મહિલાએ પણ બી વ્યવસાયમાં ખુબ આગળ વધી રહી છે ઓર આ પરિવારની આમદની પણ વધે છે અને મહિલા આત્મનિર્ભર બી બને છે
બિલકુલ સાચું કહો છો તમે કે જો આપણેે અમ બધા મળીને સારો એવો પ્રયાસ કરીએ તો આપડી આમદનીમાં પણ વધારો થાય છે અને પરિવારના ગુજરાણ માટે બહુ સારો સારો મ મતલબ એ કદમ હોય છે કે બધા મળીને જો એક વ્યવસાયને આગળ વધારવા માટે પ્રયત્ન કરે તો એ વ્યવસાય જરૂરથી સફળ થાય છે
બિલકુલ પર મધુર માની એને સમય પર સેવા અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન વ્યવસાયને લાંબા સમય સુધી સફળ બનાવે છે તો યુવા પેઢી માટે તમારો શું સંદેશ છે
જો યુવા પેી તો મેં જેમ કે હમણા યુવા પેઢીને માટે જ કીધું કે નવીન નવીન જો રેસ્ટોરન્ટ કેફે કોઈ પણ એવી વસ્તુઓ જે એ ખોલે છે એમાં એમની નવો કોઈ આઈડિયા હોય છે જેમકે અમારા ત્યાં એક બહુ જ ફેમસ છે જમ્મુ હિમાચલ ઢાબા ઈ ધાબો એકમાત્ર બહુ જ પરણ પોરાણ પોરાણ પહેલાના સમયથી ચાલી રહ્યો છે પણ ત્યાં છે ને હવે એક જે એક ઇન્ફ્લુઅન્સર પણ કહી શકાય છે કે ઈન્સ્ટાગ્રામ પર એક એટલું ફેમસ થઈ ગયો છે અને એ ત્યાં નવીન નવીન કોઈને કોઈ ઉપાયો કર્યા કરે છે ક્યારેક કોઈ ડોગ્સ લાવે છે ક્યારેક ત્યાં કોઈ ગેમ ઝોન બેઠાવી દે છે ક્યારેક કોઈ ત્યાં એવી પ્રતિસ્પર્ધા રાખે છે તો એનાથી એટ્રેક્ટ થઈને પણ ત્યાં બહુ બધા લોકો, આમ વિઝિટ કરે છે બહુ બધા એમની ગરાકી પણ એનાથી વધે છે, તો આમાં નવા નવીન નવીન ઉપાયો કરે છે તો યુવા પેઢી તો છે જ કે નવીન નવીન કોઈ પણ ઉપાય કરે અને પછી એમના વ્યવસાયને આગળ વધવા માટે એમના જે નવીન આઈડિયા હોય છે એ કોક વખત તો બહુ જ કામ લાગે છે.
સાચી વાત કહો તમે, મને પણ ભી ખુબ આનંદ આવ્યો, તમારી ચર્ચાઓ ખૂબ જ્ઞાનવર્ધક રહી, ચલો ઠીકે જય શ્રી કૃષ્ણ.
હા ચલોો તો ફરી મળીશું જય શ્રી કૃષ્ણ.